હેલો.
હેલો, હા મજામાં?
હા, મજામાં. તમે કેમ છો? હેલો.
હેલો. હા, આવે છે. આવે છે. બોલો.
હા, કેમ છો તમે?
બસ સારું છે. તમારે બધા ઘરે મજામાં?
હા, બધા મજામાં. તમારે ત્યાં બધે મજામાં છે?
હા, બધા મજામાં છે.
હા, મેં સોચા આજે આપડે આટલા ટાઈમ પછી આપડણે વાત કરી રહ્યા છીએ. તો ચાલો ને કઈક સરસ મજા ન આપણે ટોપિક લઈને વાતો કરીએ.
હા, હા, બરોબર છે.
હા, તો ચાલો આજ ચાલો, આજે આપણે શિક્ષક એટલે કે ટીચર પર વાત કરીએ.
હા, બોલો.
હા, તમને ખબર જ હશે કે શિક્ષક આપણા જીવનમાં સૌથી મહત્વપૂર્ણ પર્સન હોય છે, એ આપણને માર્ગદર્શક આપે છે. તેઓ માત્ર પુસ્તકી જ્ઞાન જ નહીં પરંતુ સારા સંસાર ન આખું શ્રેષ્ઠ અને જીવનના મૂલ્યો પણ આપણને શીખવે છે.
બરોબર છે શિક્ષક થકી આપણને જીવન કઈ રીતે જીવવું કઈ રીતે જીવનમાં આગળ આવવું બધી આપણને સમજ એમના થકી મળે છે.
હા, અને જો શિક્ષક વિદ્યાર્થીઓનો ભવિષ્ય આમ અ એ ડૂબવા નહી દે જ્યાં સુધી થાય ત્યાં સુધી એના વસ્ય-ભવિષ્યને બચાવે છે અને એક વિદ્યાર્થીના અ જે ભવિષ્ય છે એનું જે જીવન છે તેમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.
એક શિક્ષક છે તે જો સારી રીતે પો પોતાની ભૂમિકા ભજવે તો એના જે અ બાળકો હોય ભણાવતા હોય એના જે શિક્ષક ના સ્ટુડન્ટ હોય એનું ભવિષ્યને એમ કે સારું નિર્માણ કરીશ.
હા, એ તો તમે સાચી વાત કીધી. તેઓ દરેક વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરીને તેની અંદરની રહેલી પ્રતિભાને બહાર લાવે છે.
હા, એક જે સારા શિક્ષક હોય તે પોતાના વિદ્યાર્થીને ભણાવવા માટે અને એની જે કઈ પણ ભૂલો હોય એ સ્વીકારીને એને કેમ સારામાં સારો વિદ્યાર્થીને આગળ અભ્યાસ કરાવવો એના ઉપર ધ્યાન આપતા હોય છે.
હા અને જો શિક્ષક હંમેશા છે ને આપણે વિદ્યાર્થીઓનો સાચો માર્ગ પર આમ ચાલવાની પ્રેરણા આપે છે અને તેમને જીવનમાં સફળ બનાવવા માટે હંમેશા તૈયાર રહે છે અને શાળામાં શિક્ષક નું સ્થાન માતા પિતા પછી સૌથી ઊંચું માનવામાં આવે છે. તે તેમના ના કારણે જ વિદ્યાર્થીઓ જ્ઞાન પ્રાપ્ત કરીને સમાજમાં સારા નાગરિક બને છે અને તેથી આપણે હંમેશા શિક્ષક નો આદર કરવો જોઈએ અને તેમની શીખવેલી જે વિવાદ હોય તેનું આપણે પાલન કરવું જોઈએ.
શિક્ષક થકી આપણને જે આપણો જીવન નો લક્ષ હોય ત્યાં સુધી આપડણે પહોંચી શકીએ છીએ.
હા અને જો એક શિક્ષક વિદ્યાર્થીઓના જીવનમાં દીવા સમાન હોય છે જે અજ્ઞાનતા અંધાકારને દૂર કરીને આમ જ્ઞાનનો પ્રકાશ ફેલાવી દે છે, તેઓ દરેક વિદ્યાર્થીની ક્ષમતા અને રસ ને સમજીને તેને યોગ્ય માર્ગદર્શન આપે છે.
બરોબર છે એક શિક્ષક થકી આપણે આગળ આવીએ છીએ અને શિક્ષક એ આપણને આપણે ગુરુ સમાન માનતા હોય એક શિક્ષકને જે વિદ્યાર્થીઓને અ જે કઈ ખોટી જગ્યા એ જતા હોય કે ગેરમાન
એ પણ થઈ જાય.
એવી એવી પ આપણને સૂચના આપે છે સારી સારી સારી. આપડે ટેવો પાડે એ બધી સારી સારી સૂચનાઓ આપણને શિક્ષક થકી મળે છે સારી આદતો કેમ કેળવવી. આપડે શિસ્ત બધ કેવી રીતે રેવું એ બધું એક શિક્ષક દ્વારા આપણને શીખવા મળે છે.
હા એ વાત તો તમે સાચી કહી અને શાળામાં શિક્ષકો વિવિધ વિષયો આપણને ભણાવે છે અને વિદ્યાર્થીઓના સ્વર્ગ વિશે પ સ્વર્ગ વિષ માટે પણ સતત પ્રયત્ન કરે છે તેઓ શિસ્ત સમયપાલન, મહેનત, પ્રામાણિકતા અને જવાબદારી જેવા ગુણો આપણા અ વિદ્યાર્થીઓને શીખવે છે. જ્યારે વિદ્યાર્થી કોઈ સમસ્યામાં હોય ત્યારે શિક્ષક એક મિત્ર બનીને એને માર્ગદર્શન આપ પે છે અને એની મદદ કરે છે.
હા એક શિક્ષક થકી આપડે જીવનભરે એનો આભાર માનવો જોઈએ કે એના થકી આપણે આગળ આવીએ, એના થકી આપણને સારા ગુણો આપણામાં આવે છે, એના થકી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે તો એક શિક્ષક શિક્ષક છે તે આપણા જીવનમાં હંમેશા માતા પિતાની પછી જે ઉચ્ચ સ્થાન હોય તો એ શિક્ષક નું હોય છે.
હા એ તો તમે સાચી વાત કીધી અને શિક્ષકોનો આમ પ પ્રયત્ન જ કરી રહ્યા છે કે વિદ્યાર્થીઓ જે પોતાના સપનાઓને સા અ સાકાર કરીને અ એમના જીવનમાં સફળ બને અને શિક્ષકોનો વ્યાસ ખૂબ જ જવાબદારી ભર્યો છે અ તેઓ પોતાના જ્ઞાન અને અનુભવ દ્વારા સ અ સ સમાજના ભવિષ્યનું નિર્માણ કરે છે અને દરેક વ્યક્તિ ના જીવનમાં કોઈને કોઈ શિક્ષણ એક એક એવું શિક્ષક હશે જે એને આમ કહે ને કેમ દિલથી એમ માનતો હશે કે હા આ શિક્ષક મારો છે એમને મને આટલું શીખાય્યું છે એમના વજરથી મે હું આજે અહં સુધી પહોચી શક્યો છું.
હા ખરી વાત છે જે એક શિક્ષક હોય છે જે બધાના જીવનમાં જે એક સિક્ કોઈ કોઈ એક તો હોય જ કે જેના થકી આપણે આગળ આવ્યા જેના થકી આપણને સારું સારું ભણવા મળ્યું, શીખવા મળ્યું જેના થકી આપણામાં આટલા બધા સારા સંસ્કારોનું સિંચન થયું તે એક શિક્ષક હંમેશા બધાના જીવનમાં યાદ હોય છે.
હા એ તો તમે સાચી વાત કહી અને તેથી આપણે હંમેશા છે ને શિક્ષકો નું આદર કરવું જોઈએ તેમની સલાહ નું પાલન કરવું જોઈએ અને તેમના પ્રત્યે આમ કોઈ અ ખરાબ વ્યવહાર નહી રાખવો જોઈએ. શિક્ષકો ખરેખર સમાજના અમૂલ્ય રત્ન છે.
અં ખરી વાત છે. આવનારી પેઢીને અથવા આપણા જે ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે જે શિક્ષકનો પાયો છે. શિક્ષક છે મહત્વનો પાયો ભજવતા. એની ભૂમિકા સારી હોય છે ભાગ ભજવવામાં.
હાં એ તો સાચી વાત કેય. અને આજના આધુનિક યુગમાં ટેકનોલોજી નો વિકાસ થયો હોવા છતાં પણ શિક્ષકોનું મહત્વ ઓછું થયું નથી. પુસ્તકો, ઇન્ટરનેટ અને અન્ય સાધનો આપણને માહિતી આપી શકે છે. પરંતુ એ તે માહિતીનો યોગ ઉપયોગ કેવી રીતે કરવો, તે શિક્ષક આપણને શીખવવે છે અને શિક્ષક વિદ્યાર્થીના વ્યક્તિત્વના વિકાસમાં મહત્વપૂર્ણ યો યોગદાન આપ પે છે. અને અ તેને સારા નાગરિક બનાવે છે.
ખરી વાત કરી તમે. એક એક શિક્ષક જ છે જે બધા હા બોલો તમે.
હા એ મેં કહેતી હતી કે જો શિક્ષક નું પ્રેમ, સમર્પણ અને મહેનત સમાજના પ્રગતિના તરફ આગળ વધારે છે.
હા! એક શિક્ષક થકી જ આપણને જે સમાજમાં અને જીવનમાં આપણે કોઈ પણ સમસ્યા હોય, એનું પણ સમાધાન કરી શકીએ છે. એક સારા શિક્ષક હોય તે વિદ્યાર્થીને કેમ આ આગળ લાવો ને, કેમ એને હોશિયાર બનાવો, એના ઉપર પૂરું ધ્યાન આપતા હોય છે.
હા, અને એમની પ જે એ ક્યયા વસ્તુમાં એ સૌથી આગળ છે, કયા વસ્તુમાં એની રુચિ છે. એ પણ શિક્ષકને ખબર હોય છે. જે વસ્તુ એક વિદ્યાર્થીને પોતા એક બાળકને ખબર નહી હોતી તે વસ્તુ એક શિક્ષકને ખબર હોય છે. તે શિક્ષક એ બાળક પાછળ એ વસ્તુ પાછળ એતી પ્રયત્ન કરે છે કે એ બાળક આગળ જઈને સફળ બને.
ખરી વાત છે. જે શિક્ષક છે એ અત્યારની હાલની સ્થિતિમાં આપણે જોઈએ, તો શિક્ષકો અ પોતાની ઘણી ખરી મહેનત કરીને પણ બાળકોન માટે અ એને કઈ રીતે વધારે ઉપયોગી બને મહેનત કરતા હોય છે. કેમ કરીને બાળકોને સરળ રીતે સમજાવી શકાય પોતાની ભાષામાં અને જે પુસ્તકનું જ્ઞાન છે એને પોતાની ભાષામાં સરળ રીતે સમજાવી શકાય એવા પ્રયત્નો કરતા હોય છે.
હા, એ તો વાત સા સાચી છે. એ, એક સારો શિક્ષક હજારો વિદ્યાર્થીઓ ના જીવન . સકારાત્મક પ અ પરિવર્તન લાવી શકે છે. અ તેથી શિક્ષકોને આદર આપણે કરવો જોઈએ. તેમની પાસેથી શી હું અને તેમના યોગદાન માટે હંમેશા આભારી રહેવું જોઈએ. એક દરે અને દરેક વિદ્યાર્થીની ફર એ ફરજ છે. શિક્ષક ખરેખર જ્ઞાનના સાગર અને જીવનના સાચા માર્ગદર્શક છે. હરેક અ વિદ્યાર્થી થીના જીવનમાં, અ બધા વિદ્યાર્થીના જીવનમાં એક તેય બ ડ ટીચર્સ તો આવે જ છે. તો આપણે એનું આપણે એનો આદર કરવું જોઈએ અને એ જે પણ આપણને શીખવે છે. એની આપણે સલાહ લેવી જોઈએ એમના માર્ગદર્શ શકે ચાલુ જુલવે ચાલવું જોઈએ. અગર આપણને લાગે છે કે આ મને અહંયા તકલીફ પડતી છે. આપડે એ શિક્ષક ને બ તાવી શકે છે. એમના પાસે એમનું સમા સમાધાન હોય જ છે.
ખરી વાત. જે જે એક શિક્ષક છે એનું સ્ તર હંમેશા આપણી જિંદગી માં ઊંચું હોવું જોઈએ અને આપણે એને હંમેશા આદર આપવો જોઈએ. જે શિક્ષક થકી આપણે આગળ આવ્યા એનો આભાર આપણેે કદી ના ભૂલવો જોઈએ.
હા, તો ચાલો પછી આપણેે મળીને વાત કરીશું.
હા હા અને આપડે શી ક્ષકોને હંમેશા યાદ રાખશું અને બાળકોને પણ કહીશું કે જે શિક્ષકો છે. એને હંમેશા યાદ રાખે. ખવા જોઈએ અને એનો આદર કરવો જોઈએ એવું શીખવાડશું આપડે.
હા હા જરૂર ચલો જય શ્રી કૃષ્ણ.
હા જય શ્રી કૃષ્ણ.